બંધ
હલો પણ પેલું કીધું નહી તમે મને
શું
તું ક કલું શું તું આઈડિયા ન
હેલો
તમારે શું કરું તમે પર્સનલ ડિટેલ્ સેન્ડ નહીં કરવાની આપે બધા
કીધું
હમ
મારી વાત સાંભળતા નહીને યાર
હમ
હા કઈ નઈ ચલો ને હું પછી વાત કરી લઈશ એની તો હું તમને મારી આઈડી મોક મારે સીધું શ મારી સીધી સામ્પલ જ આઈડી છે એવું બધું કઈ છે નહી હ કોવાળ હું એ પાર થ છે તો બી તમને સમજ સમજાઈ જશે એવી જ છે અ
હ
બોલો બોલો
હ
બોલો એમ કર્ચો
હમ હમ
તમે સ્ટેટસ મૂકવાના હતા મૂક્યો નઈ ફરી
રાઇટિંગ
સ્ટેટસ મૂકવાના હતા મૂક્યું નહી એમ ક છું ગ
સ્ટેટસ મૂકવાની હતી મારા રાઈટિંગ કામ પણ ના મૂક્યું
કઈ ગયા હતા
ક્યારે
તમે કીધું મેં તમે એમ કીધું ગઈ એમ ના કીધું તમે મને
મેં ક્યાવ કશું કીધું છે
હ બી જ કીધું તમે
નહી કીધું યાર
કીધું
નહી કીધું
સાચું તો નઈ જ માને વાંધો નઈ ચાલો
ઓહો હો
હા ચલોને બોલો બોલા શું કરો છો
પછી ગાયા બોલ મગજ ની મા પૈણીયા વગર
કોને કો છો
તમના
હું કઈ ગાર બોલો છું યાર હું નહી બોલિયો યાર ગાર તમને હું શું કરવા બોલું તમને ગાર એમ કોહ મને તમે મારું કશું લઈ લીધું છે બગાડ્યું છે તો હું તમને ગાર બોલૂ એમ કો
એ મન નઈ ખબર બોલો
શું બોલું
જે બોલવું હોય એ
જે બોલું હોય એટલે
જે બોલવુ હોય એ
આ યાર આવું ના ખાસ તો મને એટલું ગુસ્સો મને આવું ગમતું જ નહી કોઈ થાય ને આવ આવાત બહાર આવવા છે મોણા ની બાર
ભૂંગ્ર એટલી આ વતતે
એ મને ખ્યાલ પડી પણ ના હવે હું ખઉું જ નહી આવે મને હું જોડે ખા મ ખાવા બેઠા ને જોડે ગમે કેટલા જ મને બીજાને બીજા આપડે ખાતે બીજાને અવાજ ના જોવો જોઈએ એવી રીત ના ખાવાનું અને અમુક લોકો તો એવી રીતના ખાય ને ત્રીજા ભરાય
ભુંગરા એ વસ્તુ અંક જે અવાજ આવેવા તે ભૂુંગરા પાપડી
હું ના અવાજ ગાું હું ખાધું જ નહી અવાજ જે વસ્તુ નીકળે નહીં મને પસંદ મારી લીધે કોઈને ડિસ્ટર્બ થાય એવું વસ્તુ હું કરતો જ નહીિ
અમ મને બૂક માલીધે ડિસ્ટર્બ થાય
હા હા અરામી
હું તમણાં ડિસ્ટર્બ કરવા ખાઈશ. અવે
હ ના ખાવે એમ પ્લીઝ ખાવું ના નહી ગઢો પણ અવાજ નાખ ગલપ લઈયા હેલો
ત મમ્મી હાડી પરે
હોટ
જેવી પેરે એમ ગુજરાતી
સચીતે પેરવાના ગુજરાતમાં રને ગુજરાત
એટલે નોકરી કરતા હોય તો દક્ષિણને બી પેરતા હોય
ના
રતિવી નોકરી કરતા મ્મે શું છે ટીચર છે
શું ના યાર
હમ
હા મમ્ી શત્રીજી પાપડ કરું છે પાપડ તો ખાધા છે ને શ્રીજી ના
તો
બસ તુરી પાપણમાં જોબ કરવા જાય ખાલી ગરમ એ તો મને બી આડિયા ની અંદર શું કર છો
હમ
આ મમી ઘરે કે હું એકલી બે શું કરું ગયા એમ તમે લોકો બનવા જતા રહેતા હતા કો જોબ જાાવ તો પછી હું ઘરે એક બે મારા ઘરની સામે જ છે એક્ઝે્રી એક્ઝેક્ટ એટલે ગામમાં જ છે ગામમાં જ છે એટલેલે બહુ આગું નહ કઈ નહી મમ્ી કવા જઈએમ
બરાબર છે જવું જ જોઈએ
તમે જ ઘર બેસી રહ્યા હતા ને લઈને આખજ યાર પ્લીઝ નહી ગમરમાં હ
બોલો
તમેમે બોલોન ક મન ક ગૂર્ ક છું હલો
હા જી એમને ખાવા પડશે ત ડાતલી બધી વાતો કરી તો તમારે શું થશે
ખબર નહી હું કઈ સીતે સમજી જશે યાર હ ચૂપ કરવા વાત કર તો એવું પૈશી તો સમજી જાય.
હે તમે જે સમજો હું તો ના સમજું
કેમ ના સમજો
તો ગારો બોલું
ગારો તો નહી બોલો પણ મારજન ગાર પણ સમજી જકશે યાર એમને બી ખબર છે પૈસા કમાવા માટે શું શું કરવું પડે એમ એમને બી મન કીધેલું જ છે કે પૈસા કમાવોય એમ
જબ કરો.
કોણ?
તમે.
હું જોબ કરતો તો બંધ કરીતા એકાદ બે દિવસ પણ ચાલુ થશે મારી. સન્ડે યા મંડે મંડે ત જલ્ચ આવી જશે.
એલે તોહો જે ટાસ્ક પૂરા કરી દએ ને?
ના ના વાંધો નહી બાકી રહેશે તો બીજા બી કારણ કે હું આખો દિવસ સોવી કલાક તો એંનં જોબના જોબમાં કંપનીને કંપની પડી રહેવાનો.
હ.
યાર નાખા ને પલી જા હું સાચું કઉછ. હે પ્લીઝ.
મન મજા આવે એજીટ કરવામ.
ના કરશો પ્લીસ એન કરતા ચીપ્સ ખાવાની ચીપ્સ આવડે બનાવતા?
ના.
જે ખાવાનું છે નહી કા નવુંવું ખા. જેના આપડા શરીર ને
હ.
બૂડી ન બાળ દના. કરે લોવાયલી બો ન કા યાર. સમજે?
તમે કંઈક શાદી બના ને મોકલીદો.
હા.
કૈક હેલ્દી બનાને મોકલો.
હા તો મોકલી જાયશ યાર એવું હેલ્ધી ખાવું જ મળી જશે ફરમાઈ જશે જેમ કે પીઝા છે એવી ના તો પોસિબલ હ તા નહી કેમ કે અત્યારે હું વસ્તુ કેટલું લેવા જઉં કઈ મેં લેવાઉ અત્યારે ચોમાસામાંને બાર નીકળવાનું ગમતું જ નહી આવ. નામ બનાસ તઈ મોકલી હે? અ
પૈસા ને
પૈસા તો છે નહી હોય તો મોકલશો? વાત કર. ના ના છે છે પૈસા, પૈસા ની કોઈ મેટર જ નહી. તમારે પૈસા ખાવા છે ને યાર હું તમને ખવડાવીશ ઓકે.
તમ મને આપવશો?
એ તમારે ખાવા હોય તો આપ શું કરવા હા. હું તમને કઉ છું તો ખરૂ મારા માટે ફ્રેન બધું જ છે.
ખાલી હું બધું નહી.
એટલે અ તમને તમે પ્રેમ નહી એમ કો મને?
તમને ખબર.
તા પછી તમે મારા ફ્રેન્ડ જો તો પછી. હાલો હ ટેન્શન ના લઈસુ. ખવડાવીશ તમને અને એવું છે બહાર ખાવડ તો બહાર ખવડાવીશ બીજું કાંઈ?
હું કીધું બહાર તો મને ખાની વાંધો જ નહી બહાર તો હું રોજ ખાઉ ને રોજ ખઉ.
બસ તો પછી બહાર જ ખાવું તો ખાઈ લેવાનું એવું હોય તો તમને એવું લાગે કે મારે ખડ મારે જ ખવડાવું છે. ભાઈ મહારાજ
તમાર હાથ નું ખાવું જાય તમે સીફ બનવા માંગો છો એટલે તમાર હાથનું ખાવું છે.
શું કીધું, શું કીધું, શું કીધું, તમે?
સેફ બનવા માંગો છો ને?
હા હા સેફ બંધ.
કુક
હા આઈડિયા આઈ ગયો મને કીધું એટલે પેલા મારે સંભળાવ્યું નઈ સરખું એટલે.
હાવ બનાવનારો માણસ
એ તો હું બનીશ યાર બનીશ એટલે ભલે ઓય
હિન્દીમાં એવું જ કેહેવાય હિન્દી માં એવું જ કેહેવાય બાવચી એક મારી
તો ચ તમને તમને હિન્દી બધું બો આવડે છે એવું છે પછી ટ્રેન ટ્રેન ને શું કહેવાય એમ કહો.
રેલ્વે
શું રેલવે એ તો ગુજરાતીને કેવાય રેલવે હેલો
હમ્મ.
એક મિનિટ ઉભા રેહો ફોન આવ્યો ઉભા રે ફોન કટ બી થઈ ગયો મારાથી એમનો. ઓય રસુલને ફોન કરજો મારા ફોન આવે.
તારે કાર્ય નો જો ચાલુ કર. બોલો
તો પાછો આવે લે આ
હને
હ બોલ હ મીઠું લી આવ ફરી મીઠું ની આવે આપણને હા હજ પડી જશે હજ પડી મેઠૂં તે ઉભરે ને જો. ચીલી સેકન્ડ જ ખાલી એક જ મિનિટ નવ મિનિટ થઈ ગઈ એક જ મિનિટ ભાઈ. હલો.
બોલો.
કશું નહીં.
કે હું કશું નઈ.
એટલે હું થોડી વાર પહી ફોન કરીશું આ કોલ પછી.
થોડી કન્વીન્સ કેટલી વાર લાગશે.
અડધો કલાક. હામ હું ગામમાં જાવાનું કોમ કરવાનું એટલે.
તો ગામ તો વાત થાય યાર.
ના થાય.
કેમ ના થાય. એટલે કોકનું જેમ થોડું તમારે ચાલવાનું છે એમ તો લાઈફમાં.
ના પણને એવું ના હોય.
આલે યાર. એ બી છે તમારે તમારે કેટલી વાર લાગશે ગામ માંથી શું લાવવાનું છે?
મીઠું લાવવાનું મસાલા બધું લાવવાનું એમ એટલે બધું બોકવામાં પાઇ ક્યારેય એને પાણી ભરવાનું.
હા જો આપડે ટાસ્ક પૂરા કરવાના છે ને તમે એક તો યાર વાંધો નહી. વાંધો નહીં ચલો શું કરવું વા હવે તો એવો એક્સેપ્ટ કરવું જ પડશે તમારું જે પ્રપોઝલ છે એ.
તો
કરજો વાંધો નહી થોડીક વાર શું કરું હવે.
હમ્મ.
બોલો બોલો.
કંઈ નહીં.
બોલો.
શું બોલું આ કોમ તો કોમ કરવું પડે.
હા.
આમાં કામ માટે બહુ ઝઘડા થાય.
કેવા
મુું કશું ના કરુંને
એવું
હમ્મ મને એવું કે બધી તાર કરતા ન નની સુળીઓ ખાવા બનાવાનું તું જો,
સાચું જ કે છે ને,
મને નહી ગમતું એ
કેમ નહિ, ગમતું પણ મારે બી ચલો મારે બી કામ ગયું કોલ આવ્યો કીધું ને મેં
એ ગેમ શું કામ છે?
જો બસ બસ બસ
અરે આ જવા જો ન જવાની આવે એટલે. બાકી પેલા ફોન એટલા માટે જાણ શું કેું ત મિનટ ચાલુ રાખો. બોલો બોલો
કઇ નહી નહી જવાનું કીધું તો ખરું એને.
હા, તો બોલો વાત કરો તો બીજું શું ક તમે, તો તમારે નહી જવાનું ઓકે ટાસ્ક પૂરા કરો
તો
કેમ તો. કયો ફોન કરતો ના બોલો
અગિયાર મિનિટ થઈ કે બાય
ઓકે પેલા સાદો ફોન કરજો પેલા કરું ને તો.
હારું
હા.